રાધે-રાધે, મજામાં છું હું, તમે કેમ છો?
હું પણ મજામાં છું. તમે ઘણા બિઝી લાગો છો આજકાલ? કઈ ફોન નથી કઈ જ નથી.
હા આજે જોવો ને, હા આજે જો અત્યારે જોવો ને આ એક્ઝામસ નો સમય છે, તો બસ એમ જ થોડું બિઝી હતા કે, જોઓ અત્યારે બોર્ડસની એક્ઝામ ચાલે છે બધા છોકરાઓની.
હા, હા હું પણ એમાં થોડા વખત બીઝી હતી, મારી પણ એક્ઝામ ચાલી રહી હતી એટલે હું પણ છોકરાઓમાં બિઝી હતી.
હા અત્યારે તો એજ અત્યારે બધાના ઘરમાં એજ માહોલ છે. કે હા લોક મતલબ બધા જ સ્ટુડન્ટ્સની એક્ઝામ હોય છે, તો એમાં તૈયારીમા ગ અને ખાલી સ્ટુડન્ટ્સ જ થોડી એમના જે બી ફેમિલીઝ વાળા હોય છે, એમના માતા પિતા બધા જ એકક્ચુલી એમની પાછળ જ ધ્યાન આપતા હોય છે કે કઈ રીતે.
પણ આપણને ટેન્શન વધી જાય છે.
સાચી વાત છે તમારી. કે એમને આ, મલબ જે બી વાતાવરણ અ કમ્ફર્ટેબલી વાતાવરણ પૂરું પાડે કે લોકો શાંતિથી વાંચ ચી સકે. એ બધામાં જ આ આખો દિવસ
ખબર જ નથી પડતી, મેં તો એ લોકોન ટાઈમટેબલ બનાવી દીધું છે. કે આ આટલા સુધી વાંચવાનું ને આટલા સુધી રમવાનું. તો એમને પણ સારું રહે, ભારી નહી પડે લોકો ઉપર પણ.
સાચી વાત છે અને આજકાલ તો જોવો ને એક્ઝામ, આપણા વખતે આટલું બધું નતુંજેટલું હમણાં એક્ઝામ નું એ છે. કે એટ કોમ્પિટશન એટલી વધી ગઈ છે. પેપર્સ પણ એટલા હાર્ડ પૂછે છે, જે પણ બોર્ડસ વાળા હોય છે એ લોકો. તો એટલું વધારે ધ્યાન આપ પવુ પડે.
હા, છોકરાઓ પર ધ્યાન આપવું પડે. મેં તો, હું તો, છોકરીને કિ મારી, મારી છોકરી, મને કીધું જ કે વધારે લોડ લેવાનું નહીં. આપડે એવું કઈ ટેન્શન લેવાનું નહી. શાંત દિમાગ કરીને વાંચવાનું. વધારે લોડ લઈને વાંચે, તો છોકરાઓ આવડતું હોય એ પણ ભૂલી જાય.
હાં. એ વાત તો ખરી કે વધારે લોડ ના જ આપવો જોઈએ. અને એમ એમને પણ અ, ખબર છે કે, હા, એમની એક્ઝામ છે. તે લોકો પણ પોતાની જવાબદારી સમજીને સારી એવી પ્રિપ્રેશન કરતાં જ હોય છે.
લેટ સુધી વાંચવાનું નહીં, આખો દિવસ પણ વાચવાચ કરવાનું નહીં. સવારની પોરમાં વેલું ઉઠીને વાંચવાનું, જેનાથી સુ, અ ઊંઘ પૂરી થઈ ગઈ હોય, દિમાગ પણ શાંત હોય છે, બધું સારું હોય છે, એટલે બ, યાદ પણ બરોબર થઈ જાય.
હા, સાચી વાત એ, એ તો આપ, આપણને આપ આપણા માતા પિતા પણ પહેલાથી જ કહેતા કે સવારે વહેલા ઉઠી ને વાચ જેટલું જલ્દી થી યાદ રહે આપણને.
હા, હા, અને હું એમને આખો દિવસ ભણવાનું પણ નથી કેતી, વચ્ચે બ્રેક પણ આપું છું, કે તું થોડુંક ફોન જોઈ લે, નીચે રમવા જતી રેય, આ બધું મારું એનું ચાલતું જ રહે છે. આખો દિવસ ભણભણ પણ નહીં કરવાનું.
હા, અને એ વાત તો છે કે, થોડું માઈન્ડ ફ્રેશ થાય ને પછી જો ભણવા બેસીએ તો સારી એવી પ્રિપ્રેશન પણ થાય અને યાદ પણ રેય, કેમ કે કન્ટિન્યુઅઝ આ વાંચીએ, તો ત્યારે આ, પેલું સુ કેવાય કે મગજમાં આખું બધું ભરાઈ જાય તો ત્યારે એક પછી એક વાંચલુ તરત ને તરત યાદ રહે એવું જરૂરી નથી બધાંને.
ને પણ આપણને શાંત રાખવો જરૂરી છે.
હા સાચી વાત છે, અને આજકાલ તો આ જો જોઈએ તો પેલા ગલી ગલીએ કેટલા બધા કોચિંગ ક્લાસીસ થઈ ગયા છે. તો કોચિંગ ક્લાસીસ માં બી જે એક્ઝામની પ્રિપરેશન કરાવે છે. એ એ મતલબ માતા પિતા જ્યારે કોચિંગ ક્લાસીસ માં મૂકે ત્યારે પણ એમને જોઈને મૂકવું જોઈએ. કે કઈ જગ્યા એક્ઝામ ની તૈયારી પ્રોપર કરાવે બાળકો પર ધ્યાન અપાય છે કે નહી અપાતું, કેમ કે હા સાચી વાત છે અને જરૂરી નથી કે બધી જ જગ્યાએ મતલબ બધા કોચિંગ ક્લાસ ક્લાસીસમાં બાળકો પર પૂરતું ધ્યાન અપાય, પૂરતું એક્ઝામની તૈયારી કરાય કેમકે આટલા બધા સ્ટુડન્ટ હોય છે, ત્યાં તો પછી અમુક વાર જે ત્યાંના ટીચર્સ કે પ્રોફેસર્સ હોય છે, એમના માટે પણ મુશ્કેલ બની જાય છે કે પર્ટિક્યુલર બધા સ્ટુડન્ટ પર ધ્યાન આપવું.
હમ નહીં નહીં ફક્ત આપણે ક્લાસીસ મોકલીને છોકરાઓનું આપણે જિમ્મેદારી છૂટી ગઈ એવું નથી. આપણે પણ આપણા છોકરાઓ ઉપર એટલું ધ્યાન આપવું પડે. એ લોકો તો એ લોકોની ફરજ પૂરવી કરે કે હા મારે ભણાવવાનું છે. પણ પૂરું ધ્યાન તો આપણને જ આપણા છોકરાઓ ઉપર રાખવું પડે.
સાચી વાત છે કે જેટલી ફરજ ટીચરની છે જેટલી ફરજ ટીચરની છે એટલી જ ફરજ માતા પિતાની પણ છે કે હા પ્રોપર ધ્યાન આપ પીએ અને એ પેલા છોકરાઓને એક્ઝામની પ્રિપરેશન કરાવીએ કે એક્ઝામ હોલમાં બેસીને એમને એવું ના થાય કોઈક વાર કે પેપર હાર્ડ આવે તો પણ એ ડરી જાય એવું ના થવું જોઈએ.
જઈએ આપણે જ આપણા છોકરાઓને ઘરનું માહોલ પણ એવું આપવું જોઈએ કે જેનાથી એને સારું લાગે કે નહીં મારા ઘરમાં માહોલ સારો છે એ ભણી શકે છે આપણે આપણા છોકરાઓને વધારે પ્રેશર આપીએ તો આજકાલ તમે જોયું જ છે છોકરાઓનું કેવી હાલત થાય છે ન્યૂઝમાં કેટલું બધું આવી રહ્યું છે.
સાચી વાત છે કે આજકાલ તો મતલબ અ અત્યારની જ વાત નથી ઘણા સમયથી ઘણા વર્ષો થી અ ખાલી બોર્ડસ એક્ઝામની પણ જે કોઈ મોટી કોઈ અ કોલ મતલબ જે પણ કોલેજ માટેની એક્ઝામ્સ હોય છે યુ પી એસ એ જી પી એસ સી કે બધી જે બહારની હોય છે એમ બી બી એસ માટેની એ બધાની એક્ઝામ માટે બી છે. સ્ટુડન્સ પ્રિપરેશન કરતા હોય છે. એલ એમના ઘર તરફથી કે કે પછી ખબર ની એમને પોતાને એટલી ચિંતા હોય છે કે ઘર તરફથી પ્રેશર હોય છે કે ખબર ની શું કે ન્યૂઝમાં એવા કેસીસ જોવા મળે છે કે આમ સ્ટુડન્ટ આ જગ્યાથી છલાંગ મારી દીઘી, આત્મહત્યા કરી દીધી કે એટલે ડરાવના કેસીસ આવે છે કે આપણને પણ જે પણ સ્ટુડન્સ તો એમને અ પેલું પ્રેશર આપ ત વિચાર થાય કે કય ક્યાંક એ બાળકના મનમાં વિચાર ના આવે છે.
હા, એજ એજ. એટલે હું મને આ બધી વસ્તુથી બહુ જ ભીક લાગે છે એટલે હું મારા છોકરાઓને એવી રીતે સમજાવુ છું કે જેટલું થાય એટલું કરવાનું આમ પણ નય કે તમે આમ વાંચો જ નય કે ભણો જ નય એવું નય પણ થોડુંક હું શાંત જ રહું છું એ લોકો ઉપર. કે એ લોકો પણ આપણી જોડે શાંતિ વાત કરે ભણે. કઈ વસ્તુ છપાડે નહીં માર્સ ઓ છાઈ વાળી તો પણ કોઈ વાંધો નઇ આપણે નેક્સ્ટ ટાઈમ ટ્રાય કરીશું.
હા, એટલે બીજી વખત પણ એ વસ્તુ કવર થઈ શકે છે અમુ અમુક માતા પિતા શું કરે કે નય થોડા પણ ઓછા માર્ક આવેલા હોય જેમ કે એમને ટાર્ગેટ આપેલો હોય. કે નય તારે આટલા માર્ક તો લાવવાના જ એ વસ્તુ ખોટી છે હા બાળક પણ પોતાની રીતે પ્રયત્ન તો તો કર
કરતું જ હોય છે એ આપણને પણ તો દેખાય ને કે ભાઈ મારો છોકરો પ્રયત્ન હ કરતો છે કે હવે નય આવ્યા માક્સ એ આપણા પર છે.
હા એ વસ્તુ તો ખરી એટલે તે વસ્તુ ક્યારે ક ફે ફેમિલીવાળાએ પણ સમજવું જોઈએ માતા પિતાએ પણ સમજવું જોઈએ અને જે કોચિંગ ક્લાસીસમાં ટીચર્સને પ્રોફેસર ભણાવે છે એમણે પણ સમજવું જોઈએ કે આટલી નાની ઉંમરમાં બાળકો પર આટલું પ્રેશર આપ
બધાની બધાના છોકરાઓની ક્ષમતા એક જેવી નથી હોતી ને કોઈ ભણવામાં વધારે સારું હોય, તો ભણવામાં કોઈ ઓછું હોય છે.
હા સાચી વાત છે કોઈ બાળક કેવું હોય છે કે સમજાવીએ તો તરત સમજી જાય અને કોઈકને ચાર વાર સમજાવીએ પછી એને સમજ પડે
હા.
હા અને એ પણ છે આજકાલ તો જોવ ને અત્યારે બોર્ડસની એક્ઝામ ચાલે છે તો સરકારે પણ એ પોતાના તરફથી એક પગલું ભર્યું છે કે હેલ્પલાઈન નંબર બહાર પાડ્યા છે. કે જે પણ કોઈ સ્ટુડન્ટને ક્યાંક કોઈ અટવાઈ જાય સેન્ટર પર પહોંચ સમસ્યાના લીધે તો સર પ્લીઝ મતલબ હેલ્પલાઈન નંબર પર આપણે ફોન કરીએ તો પોલીસ
તરત જ એ લોકો લઈ જાય છે કારણ કે બોર્ડની એક્ઝામ આવું વધારે થાય છે કસે ટ્રાફિક હોય છે કોઈ એમ્બ્યુલન્સના કારણે ટ્રાફિક જમા થઈ જતું હોય છે તો એમાં છોકરાઓ લેટ પહોંચે છે.
હા એટલે જ એ મતલબ ગવર્મેન્ટ તો પોતાની તરફથી બને એટલો પ્રયત્ન કરે જ છે સાથે સાથે આપણેે પણ ક્યાંક બહાર ગયા હોય તો પછી આપડે પણ ક્યાંક કોઈ છોક અટવાઈ તોયે આપણ નજરે પડે તો હા એક્ઝે્ટલી સાચી વાત કહી તમે અને આજ આજકાલ તો જઓ ને એનજીઓ છે કે પછી કોઈ કે એવી સંસ્થા છે કોઈ ધર્મને રિલેટેડ સંસ્થા છે એ બધી પણ જે સેન્ટર્સ હોય છે એની બહાર જે સ્ટુડન્ટ્સ માટે પાણીની વ્યવસ્થા તથા બિસ્કીટસ વિતરણ એ બધું કર
હા હા હા હું જોયું છે વધુ એ લોકો છોકરા વધારે હલો
હા
હા હા હા નહી હું પણ જોયું છે છોકરો ડડીહાઈડ્રેટ ના થાય ટેન્શનમાં ના આવે શાંતિપૂર્વક રહે
હા એટલા માટે નાના નાના પ્રયત્નો કરતા હોય છે હમ આપણેે પણ
અ ઘર થી અડધો એક કલાક વહેલા ની કડી જઈએ તો એ પણ સારો કે નહી? એકદમ કટોકટ ટાઈમ પર પણ નહીં નીકળવું જોઈએ કે અડધ કલાક પછી મારું પેપર છે તો હું આ ટાઈમે નીકળું નહીં થોડા વહેલા નીકળી જાય ભલે વહેલા ત્યાં પહોંચી જાય તો થોડી વાર બેસું એ સારું.
હા સાચી વાત કહી તમે કેમ કે આજકાલ બધા જ મતલબ અમુક વાર તો એવું પણ થાય છે કે જે બોર્ડ તરફથી છે જે સ્ટુડન્ટનું મતલબ જે અ એમનું રહેઠાણ ક્યાં હોઈ છે એમનું ઘણું દૂર આવે છે. તો એ લોકો પણ વહેલા નીકળે તો ટ્રાફિકની સમસ્યા આ સમય પર ઘણી વધી જાય છે. એટલા માટે આપણેે પણ સાવચેતી પૂર્વક સમયસર નીકળી જવું જોઈએ ઘરેથી કેમ કે અમુક વાર ટ્રાફિક ના લીધે અટવાય જાય. તો સ્ટુડન્ટ્સને પણ વિચાર આવે કે નહી હું સમયસર પહોંચી શકીશ કે નહીં તે વધારે પ્રેશર આવે તેણે જે વાંચ્યું હોય એ ભૂલી જા
ભૂલી જાય એ.
હમ્મ એટલેઆ નાની નાની વસ્તુ તો જે માતા પિતા છે એમને બી એઝામ ટાઈમે પર ધ્યાન રાખતું રહેવું જોઈએ. અને સાથે સાથે આપડે બી કરી શકીએ જે રીતે મેં પેલા કિધુ તો એનજીઓ છે. બીજી સસ્ થા જે સેનટરસ ની વાર આ રીતે અમુક સેવા પોતાની રીતે પૂરી પાડતી હોય છે એવી રીતે આપણે પણ સોસાયટીએ સમાજે મળીને આવું કંઈ નાના નાના કાર્યો કરતા રહેવું
કરતા રહેવું છેઈ. હા અને અમુક છોકરા અ મે જોયું છે કે લાસ્ટ મોમેન્ટ પર વાત વાંચે છે તમે જોયું હશે કે કાલે પેપર છે મતલબ બે દિવસ પહેલા પેપર છે તો બે દિવસ પહેલા વાંચવાનું સ્ટાર્ટ કરી દે છે તો એનાથી પણ એ લોકોનું સ્ટ્રેસ કઈ વધી નથી જતું હોય?
હા વધતું જ હશે ને એ વસ્તુ એ વસ્તુ કે એમના માતા પિતા અમુક વર્ગ ઘેર બેદરકારી કરે છે અથવા તો એ લોકો જોબ કરતા હોય તો બાળકો પર પૂર ધ્યાન નથી આપી શકતા કે તે વખતે એને બાળક પેલું બે દિવસ પહેલા વાંચતું હોય છે. જે કે અમુક લોકોના ઘરે બાળકોને એકદમ છૂટ હોય છે કે તું તારી રીતે આ રીતે માતા પિતા કઈ ધ્યાન જ નથી આપતા ત્યારે આવું થાય છે.
શું હા પછી એ લોકો લાસ્ટ મોમેન્ટ પર યાદ આવે છે કે મારે આ વાંચવું છે એના કરતા પહેલાથી જ રિવિઝન કરવાનું થોડું થોડું સ્ટાર્ટ કરી લીધું હોય તો એને ભણવામાં પણ સારું રહે સ્ટડી પણ એકદમ ઇઝી રહી ના માટે બોરિંગ નહી થઈ જાય બધું એક સાથે વાંચવા જાય તો એમને પણ કંટાળો આવે ને છોકરાઓને પણ
હા એ તો છે જ અને પછી એન્ડ મુમેન્ટ પર વાત તો પછી રિવિજન
નહી થાય અને સ્ટ્રેસ પણ વધે આવડેલું અને યાદ થયેલું પણ ભૂલી જવાય છે છે એ ટાઈમ પર એવું થાય છે.
હા એ તો ખરી તમારી વાત તો ચાલો આપણેે પણ એક્ઝામ ટાઈમ પર આવી નાની નાની બાબતોનું ધ્યાન રાખતા રહશું અને આજુબાજુ પણ સમજાવતા રશું હા ચાલો હા